કેલાય
મજામા અમન ભાઈ તમે બતાવ
હું પણ મજામાં ભાઈ
બીજું બધું બતાવો તમે ભણવાનું કેવી ચા ચાલતું છે.
સારું ચાલતું છે, જમ્યું કે ની જમ્યો ભાઈ?
જમી લીધું ભાઈ જમી લીધું બોવ બધા માણસ પૂછતા છે, ભાઈ આજે મને કેમુ જમી લીધું કે ની જમી લીધું
હા પૂછવું પડશે ને ભાઈ આ તો પેલું આપડું ગેશચર છે, ભાઈ આ તો
હા. ઓકે ઓકે ભાઈ
કેવું છો ભાઈ જમ્યો કે ની જમ્યો કેવું ચાલી રહ્યા એ તો પૂછવું પડશે ને ભાઈ
હમ હમ એ તો વાત
તમે પુ હમ તમને ની પૂછો તો એ તો ચાલે ચાલો કઈ ની
હહ ચાલો બતાવો બીજું બધું પણ ભણવાનું કેવી રીતે ચાલતું છે સ્ટડી વડી કેવી ચાલતી છે આપડી સ્ટડી.
ફરી પેરી તો સારું ચાલતું છે, ભાઈ જેવું ચાલવું જોઈએ એ ચાલતું છે. ત્યારે હું ભાઈ આર્કિટેક્ચર વાળુ જોયુ તમે
ઓકે ભાઈ મેં તો એનોમેન્ટલ ભણું છું.
હ ભાઈ દેશને આગે લઈ જવા માટે શું.
હમ્મ હમ્મ તો ભાઈ આપડે બધા પેડ પૌધા કટિંગ કરીએ. કાપતા છે પોલ્યુશન એટલા વધાવતા છે.
હમ્મ હા ભાઈ સૂર્યાભાઈ જિંદાબાદ
હમ્મ લેકિન તમારે જોવ ભાઈ મેં છાપવાનું નથી. મે તો મહેનત કરીને આગળ વધવાનું છે તમે તો ભાઈ એ ચીજ નુ તમે તો તમે ઇંચ ઇંચ નુ પૈસા લેશો ને ભાઈ તમારો ઇંચ લાખ દેડ લાખ થશે આર્કિટેક્ટમાંજ આયા તો છે ભાઈ
પૈસા લેશે ભાઈ એ તો સારું છે પણ એના માટલે ભણવું કેવું પડશે. પાંચ સાલ નુ પઢાય છે ભાઈ એ તો જો તમને
હા. ચાલો ઠીક છે તો આજનો આપડો ટોપિક શું છે ભાઈ.
આપડો ટોપિક ચાલો ભણવાનું વાત નીકળ્યું છે તો આપડે આજે એ એજ્યુકેશન ઉપર જ વાત કરીએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એજ્યુકેશન
ઓકે ચાલો ભાઈ તો આ હા આ ટોપિક પણ બહું સારું છે ભાઈ
હમ્મ અમને લાગતું છે ભાઈ બહું લોકો નો મેસેજ પણ આવે છે તમને
ભાઈ તમે તમારા થોડુંક વોલ્યુમ વધી ગયું છે મને લાગતું છે. તો તમે વાત કરશો તો એ સારું પડશે.
મારો વોલ્યુમ નહી આવે છે અવાજ નહી આવે છે.
અવાજ આવતું છે ભાઈ વધારે જ થોડું વધારે અવાજ આવતું છે તમારું બેકગ્રાઉન્ડ
અચ્છા થોડું બેકગ્રાઉન્ડ થી અવાજ આવે તમારા બે બેગ્રાઉન્ડ થી અવાજ આવે ભાઈ
હા આવે હવે હવે નથી આવતો ભાઈ હવે ક્લિયર છે
હા હવે ક્લ ક્લિયર છે ભાઈ તમને બહું મેસેજ આવતો છે આજે હમ્મ લાગે છે.
ક્યાં કરવો
હા તો શું ટોપિક હતો ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન નો
હમ્મ જો તમે પેલા પેલામાં જમાનામાં તો તમે નિ ભણો તો પણ ચાલતું હતું લેકિન અત્યારે શું છે. વી તમારી પાસે ડિગ્રી છે તો જ તમને જોબ મળશે જોબ મળશે. તો જ તમારી પાસે પૈસા આવશે પૈસા આવશે તો જ તમારી ઈજ્જત થશે. પેલો હું શું વાત કઉ કે ભાઈ માણસ કામ કરીને એમને જોવા આવતો હતો કે ભાઈ મારું. આ કામ છે મે આવું રીતે કરું તો મારું આ ટેલેન્ટ છે. હવે શું છે. કે માણસ પેસીફિક ટાસ્ક ના ઉપર ભણે જેવુ કે મેં ભણી નાખ્યું એન્વાયરમેન્ટલ ઉપર કોઈ ભણતો છે મેકેનિકલ ઉપર કોઈ ભરતો છે સિવિલ ના ઉપર તમે ભણ્યા કરો આર્કિટેક્ટ ના ઉપર તો જેવી માણસ હો મતલબ એમનું સ્ટડી ચાલતું છે તો એવી રીતે જ એમ જોબ મળશે. યા એમનું પેલું આજુબાજુ ન સ્ટડી માહોલ હશે મારે હિસાબે તો ભાઈ ભણવું બહ જ જરૂરી છે.
હમ્મ ભણવું અરે તમને પેલા પોતાના લોકો જોયયો તો ભાઈ પેલા ખેતરથી કામ કરીને ખેત નુ કામ કરીને એને ઈનીભળતું પણ અત્યારે જે કોઈ ખેતર નું બાળકો હોય કોઈ કિસાન નુ બાળકો હોય તો એમના પાસે તો કઈક નહી ખેતી કરવું જ ને અને પૈસા કમાઈને આપણે પોતાના બાળકોને એ એ બાળકોને ભાઈ એમને તો ભ ભણવીને આગે વધવાનું એક જ રસ્તો છે એમને કે ભાઈ જેટલા સારો ભણશે એટલા એમને આગે કમાવા માટે હવે તમને જોશો કે ભાઈ બડાબડા કોઈક- પેસો વાળો વ્યક્તિ તમને જોશું તો ભાઈ- એ તો ચાલ એના પોતાના બાળકો અગર ની પણ ભળે- ચાલ કઈક એના પોતાના બિઝનેસ હોય તો એના ઉપર એ પોતા રિટાયર થઈ જાય તો પોતાના બાળકોને બેઠા બેસાય દઈ. પણ જે ગરીબ માણસો હોય મિડલ ક્લાસ માણસો હોય એમના પાસે એક જ છે. એજ્યુકેશન જેટલા સારી એજ્યુકેશન કરશે એટલી સારી પૈસા એમને મળશે.
હ એ તો વાતાવર સાચી છે આ હડ્રેડ પર્સન્ટ માનું તમારી વાત
હ હમ એમના એમના તો એક જ છે જેટલા સારું હું ભસી એટલા સારું હ મારો પરિવાર ને મારા ફેમિલી માટે હું કરી શકું
હ હ
હમ એટલે
હા
એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પણ તમને જોશો તો એક અલગ રીતે પણ એજ્યુકેશન જરૂર છે. તમને કઈક ગયા તમને કઈ પણ ગયા તો તમને કઈક જાણકારી તો રહેવું જોઈએ ને. એ જાણકારી તમને એજ્યુકેશન થી મળશે હવે તમને કઈક ગયા કઈક તમારો ગવર્મેન્ટ નો કામ હોય બેંક નો ડિટેલ્સ નું હોય કઈ પણ તમને કામ હોય તો તમને જ્યાં ત્યાં તો તમને કંઈક તો નોલેજ તો હોવું જોઈએ ને એના ઉપર કે હા ભાઈ એવી રીતે થાય તમને કોઈ પણ ઉલ્લું બનાવીને ચલી જાય કોઈ પણ તમારા સાથે ફ્રોડ કરી લે તમને કઈક જાણકારી નહીં હોય બેંકમાં તો હું તમને કહું કે ભાઈ તમારા નંબર થી હું કંઈક લોગ ઇન કર તમને ઓટીપી આવેલો હોય કે મને ઓટીપી બતાવો તમારા કોઈક પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી દે તમને મને ઓટી તમને કઈ ખબર નહી તમને ભણેલું ના હોય તમને કઈ પોતાને ખબર નહી હોય. તો તમને ઓટીપી આપશોને હું તમારા બેંક સ્કે સ્કેન કરીને તમારા ખાતામાં જેટલા પણ પૈસ એ હું લે લું.
હ હ
હમ એટલે ભણવા તો જરૂરી તમને આ જો ક્યારેક ક્યારેક જગ તો ભાઈ- ગરીબ લોકો ભણે નહી ને ખેડૂત- તો લોકો ભણે નહી એમને કઈ ખબર નહી હોય તમને ત્યાં જાઓ તો એ બેંકમાં જાઓ ને જાઓ તો એમને કઈ ખબર જ નહી હોય એ એમ જ આ ને એમ જ શું બોલે કે મને આ કરવાનું છે.
હમ હમ
કઈ કઈ કઈક લો કઈ કઈક માતા પિતા ને તો કઈક પેન સલાવર નહી આવે કેમ કે પૂર્ણ પુરાના જમાનામાં હોય પહેલાના જમાનામાં એમ જ હોય કે ભાઈ કઈકને માતા પિતા એ બાળકો લોકોને ભણાવીને સીધા કામ પર મૂકી દે-
હ
હ એમનું કોઈક એમાં ગલતી નઈ કઈક લોકોને ભાઈ પેન્સિલ થી લખવાની આવે પેન થી એમ પોતાના નામ લખવાની આવે ડિટેલ્સ ભરવાની આવે કે ક્યાં કઈક ક્યાં ભરવાનું હોય અહિયાંયા અઉન્ટ નંબર મૂકવાનું હોય અિયાયા નામ મૂકવાનું હો ભરવાનું એમને એ જ નહી ખબર હો તો એટલે એ તો એ ચાલો એ સફરિંગ કરે છે પોતાના પણ એમને વિચારે હોય કે ભાઈ હું જેવી રીતે કરું છું મારા બાળકો લોકો ના કરે તો એટલે હું એમને સારી રીતે ભણાવું.
હમ.
હમ એટલે એજ્યુકેશન તો ઇમ્પોર્ટે છે અગર હમ અગર એ પણ આપણા પોતાના બાળકો ને બોલે કે નહી ભાઈ તું ભણ મત કામ કરું ચાલુ કર. તો એ પણ પોતાના આગે જઈને પોતાના બાળકને પણ એવી એવી રીતે જ કરશે ભાઈ તું પણ મત પણ તું પણ કામ શરું કરી દે પૈસા આવશે પોતાના.
હમ.
કઈકની તમને મજદૂરી કરવું પડશે કઈક જે ભણેલો હોય તમને કે છે કે હા ભાઈ એ જઈને એ એ સામાન મૂકી એ અહિયાયા થી ઉઠાવીને ત્યાં મૂકી દે તો તમને પોતાને કઈ જ્ઞાન જ ના હોય તો તમને કઈ કહી શકશો કે ભાઈ હું નહી ભાઈ હું ભણેલો ગણેલો એન્જિનયર હું. તો કંઈક નઈ તમને સીધા જાઓ ને ઉઠાવ ને મૂકી દો મજદૂરી કરવું પડશે.
હમ.
એટલે ઇમ્પોર્ટ ઓ એજ્યુકેશન તો ભાઈ જરૂરી છે તમને એટલું નહી કે ભાઈ તમને આએસ આઈએસ ન બનો લે તમને તમારો પોતાનું લાઈફ કેવી રીતે જીવાનું હોય એટલું તો ભણવાનું જ. કે ભાઈ એવી સારી રીતે તમને જે ગણી રહી શકો એમ નહી કે તમને કોઈ પણ ફોડ ફોડ કરીદે તમારો.
હમ.
બોલો તમને શું લાગે છે?
મને તો લાગત છે ભાઈ ભણું અત્યારે અત્યારે જેમ જનું બહું ઇમ્પોર્ટન્ટ છે.
કોઈ ભણે કે નહી ભણે તમે કમસે કમ બાર પાસ કરો અને કોલેજ ક્લિયર કરો તો વધારે સારું પડશે એમ નહી તો તમે કોઈ પણ માણસ આવીને ઉલ્લું બનાવીને જઈ શકે એમવ
હમ તમને જોઈ હશો કે ભાઈ આજકાલ ફ્રોડ કેવું ચાલે છે. જે ની ભડેલો હોય એનીઈ કોઈ પણ લોકો પોતાને ફ્રોડ કરીને ચલી જાય.
બધા એજટ લોકો માણ સાથે જ કર્યા કરે કેમ કે એમને ખબર નથી આ અર શું ચાલતું છે.
હમ. એટલે તમને ભણવું તો જરૂર હમ. તો ભાઈ આપડે પોતાના બાળકોને શું ભણાવી શકીએ અગર તમને માન લો તમે કંઈક ભણ્યો નહી હોય. તમને મજદૂરી કરી હોય તો તમને આગે ચલીને તમારો પોતાના બાળકો હોય. તો તમને પોતાનો બાળકોને કઈક શરૂઆતમાં પણ ભણાવી નથી શકશો કે ભાઈ એબી સીડી. કઈકની તમને કઈક ખબર જ ના હોય તમને પોતાનો બાળક હા તમને બી પણ ખબર નહી અવે તો તમને પોતાના બાળકને બેસિક નોલેજ પણ નથી આપી શક શકે. એતો એતો પહેલેથી વી થઈ ગયો તમારો બાળક, આ દેશમાં કેટલું આજકાલ તમને જોવું તો ભાઈ એજ્યુકેશન ની કેટલું ગેટ નો સ્કેન થાય છે આ બધાના પેસા ખાયથી બધા ખરીદી લે છે. એટલે આપડે ભાઈ આપણું એક જ છે એજ્યુકેશન જેટલ સારું કરશે એટલું સારું નોક નોકરી મળશે ને એટલું તમને બેસ્ટ કઈ કરી શકો તમારા લાઈફમાં.
હમ.
છે જ કે એજ્યુકેશન તો જરૂરી છે, હું વિચારું છું.
હા ચલો, હા એક તો મેં પણ વિચારું છું ભાઈ તમારી વિચાર બ સારી છે.
હમ્મ, હમ્મ ચાલો હા ચાલ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, ભાઈ.